હસ્તે
નમસ્તે કેમ છો?
મજામાં કેમ છો.
મજામાં. પાસાળ વિશે પર
બોલો ના
પાાવશળા આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હા બોલું છો ને બારિશ કે બારે મે બાત કરું છું.
હા હ એ ખુબ સરસ વિષય છે પાવસાળો એ વર્ષાનો એવો ઋતુ છે જે પ્રાકૃતિક નવી તાજગી આપે છે ધરતીને હરવયા હરિયાળીથી ભરી દે છે અને ગરમી પછી સગરા સગરાને રાત આપે છે.
હા ના હા ના સાચું વાત છે. ખુબ સરસ વિષય છે પાવસાળ ઋતુ એમ ઋતુ છે. ઓ થી નવી તાજગી આપે ધરતી હિરવાળી થી ભારી દે. એ છે અને ગરમી પછી સગળા ને રાહત આપ છે.
હા સાચું છે, ઉકાળો ના તડકો પછી જ્યારે પહેલો વર્ષ વરસાદ પડે તને મન પણ ખુશ થઈ જાય છે માટી ની સુગંધ ઠંડી હવા અને ઝરમર વરસાદ બધું ખુબ સુંદર લાગે છે.
ના ના હા ના બિલકુલ પાવસાળા ફક્ત મોસમાની બદલ નથી પણ કિસાન બાલ, બાળકો, પ્રકૃતિ, પ્રાણી, અને એ આખ સમજ માટે એ પણ ખૂબ મહત્વ સમજ છે. પાાવસાળા શું છે પહેલે તો એ કહે છે કે પાાવસાળા શું છે
પાવસાળો એ વર્ષની એક ઋતુ છે. જેમાં આકાશમાં વાદળ અ વાદળા ભરાય વરસાદ પડે હવામાન ઠંડુ બને અને ધરતી પર હળિયારી ફેલાય ભારતમાં સામાન્ય રીતે તે જૂન થી સપ્ટેમ્બર સુધી પાવસાળો જાવા મળે છે. એટલે પાવસાળો એ ગરમી પછી ને રાહત આ આપતો અને ધરતીને જીવન આપતો ઋતુ છે.
હા ના હા ના સરસ વાત છે. એટલે પાવસાળો મે ગરમી પડે પીછીની રાહત ત આ એ છે, આપથી ધરતા ની જીવન આપને ઋતુ છે.
હા ઘણા લોકોને પાવસાળો ખૂબ ગમે છે, શા માટે?
હા ના કારણ કે પાવસાળોમાં હવા માનથંડ બની જાય છે, ગરમી એ ઓછી જાય છે, ઝાડ પાન હિરવાળી બને છે, વાત વાતાવરણ તાજા લગે છે, અન મનમે પણ આનંદ થાય છે, બાલકાનો પણનું વરષાદમ રખવાની ખૂબ મજા આવે છે.
હા ચહા, ભજીયા, વરસાદ, અને આંડી હવા ઠંડી હવા બધું પાવશળા ની મજ મજાને વધારી દે છે.
હા ના બિલકુલ બિલકુલ. મને તો પહેલી વર્ષત ખૂબ ગમે તી. તને
મને પણ પહેલા વરસાદની મિ્ટી ની ખુશ્બુ, ઠંડી હવા, છત પર પડતા ટિપ્પાનો આવાજ આ બધું મને ખૂબ શાંતિ અને ખુશી આપે છે.
હા ના હા ના એક ક્ષણમાં લગે કે પ્રકૃતિ નઈ એ નઈ થઈ ગઈ.
એકદમ પહેલો વર્ષાદાશા અને તાજગીનો અનુભવ કરવા છે.
હા ના. પાવસાળા અને કિસાન અને પાવસાળા સાવથી વધારે લાભ કને મળે છે?
હા કિસાનોને ભારત ખેતી પ્રધાન દેશ છે, ઘણા કિસાન વરસાદ પર આધારિત રા કે યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં વરસાદત પડે તો વાવની ખેતી અને ઉત્પાદન માટે ખૂબ ફાયદો થાય છે.
હા ના હા ના. એટલે પાવસામે કિસાન માટે આનંદ અને ઋતુ છે.
હા એકદમ વરસાદ સારો પડે તો ખેતરમાં જીવન જાગે, અન્ન ઉત્પાદન વધે અને કિસાન ખુશ થાય.
હા ના હ ના. પાવસાળા પાણી માટે પણ ખુબ મહત્વ છે.
જરૂર વરસાતી નદીઓ, તલાવો, કુવાઓ, બાંધ અને જમીનીની અંદરુની પાણી ભરાય છે. એથી પીવાનું પાણી ખેતી માટેનું પાણી અને રોજિંદા વાપ પર માટે પાણી મળે છે.
એટલે વર્ષો વગેરે પાણીની તંગી થઈ શકે
બિલકુલ એટલે પાવસાળો જીવન માટે ખૂબ જરૂરી છે.
હા ના પાવસાળામાં પ્રકૃતિ ખૂબ સુંદર લાગે છે આ શકુલાની ધરતી હિરવાડી. બની જાય ઝાડે પાણી તાજા લગે છે ફૂલે એ ચીખુવા લગ. ગે છે ડોંગર ટોકરા. ની પણ હિરવાળી છાઈ જાય છે નદીઓ અમે. પાણી વ છે વહે છે અને વાતાવરણ તાજા.
દાદા શૈલાજી હા પાવસાળામાં ગાાવ ખેતર ટેકરી બગીચા બધું. જે સુુંદર લાગે છે.
એકદમ એકદમ.
એકદમ.
બાલકન બાલકનો ભી પાાવસાળ મે ખુબ ગેમ ખેલે છે.
હા ખુબ એ લોકોગો. વરસાદમાં બીજું કાગળોની નાવ બનાવની. પણમાં રમવું શાળાથી આવતા વરસાદને આનંદ લેવો આ બધું. ખૂબ ગેમ છે.
હા પણ સાથે કાળજી પણ જરૂરી છે.
બિલકુલ ખુબ ગંદા પાણીમાં રમવું. બીજ પછી કપડા ના બદલવાથી શરદી તાવ. થઈ જ થઈ શકે.
પાાવસાળા લોકોની ઘરમાં ગરમ વસ્તુઓ ખાવાની ખુબ ઈચ્છા હોય છે. તને શું ગમે.
મને. મને ચા ભજીયા મક્કા ગરમ સૂપ ખીચડી અને. ઘરનું ગરમ ભોજન ખૂબ ગમે છે. વર્ષત જોતો જોતા જોતા ગરમ. ચા પીવાના મજા જ અલગ હોય છે.
આાના પાાવશળામાં ગરમ ગરમ નાસ્તાની મજા જ બમાની ગઈ થ છે.
એકદમ.
હ. પણ પાવસા અને જથલે સુંદર છે એટલાની આરોગ્ય કાળજી પણ લેવી. એ પડી છે પડી ને.
હા ખુબ જરૂરી છે પાાવશળામાં ભીજાવાથી શરદી ખાસીત. તાા ત્વચા ને તકલીફ પેટ ના રોગો મચ્છરોથી ફેલાત. રોગો આ બધાની શક્યતા વધી જાય છે.
હા ના એટલે સ્વચ્છતા અને સાવધાની ખૂબ જરૂરી છે.
બિલકુલ.
પાાવસા શું શું કાળજી કરાવવી જોઈ.
અ ઉકળેલું અથવા સ્વચ્છ પાણી પીવું. બહાર ની ગનતું ભોજન ઓછું ખાવું. ભીજાના પછી કપડાં બદલી દેવા મચ્છરથી બચાવ કરવો. ઘર નની આજુ બાજુ પાાન જમાત. થવા દેવો છત્રી રેનકોટ ચપ્પલ સાથે રાખવી. આ બાળકોને ગંદા પાણી માં વધારે ના રખવો.
હા ના ના ના ના સુવિધા અને ખૂબ કામ લગે.
કામ લ છે એકદમ
પાાવસાળામાં મચ્છર વાવરે છે એ થી શું સમસ્યા થઈ ગઈ. થઈ શકે.
હા મચ્છર ડેન્ગુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો ફેલ શકે. એટલે ઘરની આજુબાજુમાં પાણી જમા ના થવા ન દેવુ મચ્છરદાની વાપરાવી. રિપેલન્ટ વાપરો અને સ્વચ્છતા રાખવી જરૂરી છે.
હા પાવસાળામાં આનંદો છે. પણ અ બેફિક ઘરા રહની યોગ્ય નથી.
બિલકુલ.
પાાવસાળા અમે શાળા ને દિવસોને પણ ખાસ બનાવી દે છેને
હા. બાળકો રેનકોટ, છત્રી ગંબુટ સાથે શાળાએ જાય છે. ક્યારેક રસ્તામાં પાણી ભરાય ક્યારેક શાળામાં વરસાદ વિશે નિબંધ, ચિત્રકલા, ગીતો આ બધા પાાવસાળાની મજા વધારે છે.
હા બાલપની પાાવસાળમાં યાદી ખુબ ખાસ હોય છે.
હા એકદમ પાાવશળામાં મુસાફરી
પાાવશળામાં, મુસાફરી ફની મજાને, એ તકલીફ પાાવશળા ફરવા જાઓ પણ ઘણા લોકોને ગમે એ છે. પણ એવ તકલીફ પણ હોયના
એા. હા હરિયાળી અને ધોંધા કારણ પાાવશળામાં પર્યટન જે મજા ખુબ હોય છે. પણ કાર કે રસ્તા ખરાબ થઈ જાય. ટ્રાફિક વધે ટ્રેન બસ લેટ થાય અને કાર કે પૂરે જેવી પરિસ્થિતિ પણ બને
હા, ના હાના એલે પાાવસાળ મે મુસાફિર કરીતા પહલે હવામાન અને રસ્તની એ માહિતી લેવી જ આવી છે.
હા, સરસ વાત હૈ બિલકુલ. અગલે કોલ મે બાત કરતે હે? શહેરમાં પાાવસાળાની સમસ્યા ઉપર ઠીક છેને, હા ના ખુ સરસ ઓકે રખું છું ફિર
જમે છે.
જમે જમે હા.